હા કેમ છો
હુ મજામાં હા તમેાઈ દિવસ્તી વાત ના હોતી થઈ.
હા બધું સારું આજે થોડો તમે થાકેલો લાગો છો આવાજથી.
બંને નુ પ્રેશર છે. નબળું લાગે છે આજ કલ
હા એટલે જ હું હંમેશા કહું છું કે રોજ થોડી એક્સરસાઇઝ કરવી જ જોઈએ શરીર ફિટ રહેશે તો મન પણ ફ્રેશ રહેશે.
સાચી વાત છે પણ સમય જ નહી તેથી મળ પણણ મુશ્કેલ લાગે છે.
હા શરૂઆતમાં બધાને મુશ્કેલ પડે હું પણ પહેલો મોડો ઉઠતો હતો પણ હવે રોજ સવારે વોક અને થોડું યોગા કરું છું.
કેટલો સમય કરો છે.
લગભગ પિસ્તાલીસ મિનિટ થી એક કલાક તેમાં વોક સ્ટ્રેચિંગ અને થોડા બેસિક વર્કઆઉટસ કરું છું.
હા એટલે જ પટક લાગો છો હું તો બે માળ ચડું એટલે શ્વાસ ચડી જાય છે.
હા એ માટે ફિટનેસ જરૂરી છે નિયમિત કસરતથી સ્ટેમિના વધે છે, અને શરીર મજબૂત બને છે.
એ તો છે. . છે.
ના યાર બિલકુલ નહીિ ઘર પર પણ ઘણી એક્સરસાઇઝ થઈ શકે જેમ કે પુશઅપ્સ સ્કીપિંગ યોગા દોડવું વગેરે
યોગાથી ખરેખર ફાયદો થાય. થાય છે.
હા થાય છે ને ઘણું થાય છે શરીર ફ્લેક્સિબલ બને છે અને મન પણ શાંત રહે છે સ્ટ્રેસ ઓછો થાય છે.
આજકાલ તો સ્ટ્રેસ બહ વધી ગઈ માટે પણ એક્સરસાઇઝ મદદ રૂપ
હા અને સારી ઊંઘ પણ આવે છે મોબાઈલમાં ઓછો સમય અને ફિટનેસમાં વધુ સમય આપવો જોઈએ.
સાચું ક હ શું તે ફોન વાપરું છું.
હા એ પણ હેલ્થ માટે સારું નથી ઊંઘ ઓછી થશે તો આખો દિવસ આળસ લાગશે.
ડાયટ પર ફોલો કરો છો.
હા થોડું ધ્યાન રાખું છું વધુ જંક ફૂડ ટાળું છું, અને વધારે પાણી પીવું ફળ અને લીલા શાકભાજી ખાવાનો પ્રયત્ન કરું છું.
સારું હું તો બારનુંશું કદા એ પણ કાર હશે.
ચોક્કસ ફિટ રહેવા માટે એક્સરસાઇઝ સાથે યોગ્ય ખોરાક પણ જરૂરી છે.
હવે લાગે છે મને પણ શરૂઆત કરવી જોઈએ.
હા ધીમે-ધીમે શરૂઆત કરો પેલા પંદર થી વીસ મિનિટ વોક કરો અને પછી ધીમે-ધીમે સમય વધારો
સારું અને તમે સવારે કેટલી વાગે ઉઠો છો‌.
લગભગ છ વાગે સવારે વાતાવરણ પણ સરસ હોય છે, અને મન ફ્રેશ લાગે છે.
અરે હું તો સમય ઊઘમાં જ છુ.
હા પણ આદત પડી જાય પછી વધુ સરળ લાગે છે.
તે તો છે જ ફિટનેસ માટે મૂડી રાખે છો.
હા હું મારા ગોલ્સ નક્કી કરું છું, અને જ્યારે શરીરમાં ફેરફાર દેખાય ત્યારે વધુ ઉત્સાહ આવે છે.
હા એ તો સાચું છે, એમાં વિશ્વાસ તો વધે છે.
બિલકુલ અને બીમારીઓથી પણ બચી શકાય છે.
હવે કાલથી રોજ સવારે વોક વક પર જઈ
બહુ સરસ શરૂઆત સૌથી મહત્વનું છે.
હમ અનેક ક્યારેય ગાાઈડ પણ કર છે.
હા હા જરૂર સાથે મળીને ફિટ બનીએ.
થેન્ક યુ આજે તે કમ મળી
હા અ આ આ આજે સવારે તમે વોક પર ગયા હતા
હા સીરિયસ કેટલા સમય તમે
લગભગ પચ્ચીસ મિનિટ શરૂઆતમાં થોડો થાક લાગ્યો પણ પછી મજા આવી
શરૂઆત છે ધીમે ધીમે શરીર
હા અને સૌથી મજાની વાત એ હતી કે આખો દિવસ ફ્રેશ લાગતું હતું એક્સરસાઇઝ થી એનર્જી વધે છે ઓછી ઓછી નથી થતી
હમ પેલા મને ને લાગતુંથી વધારે થાક લાગી જશે
હા ઘણા લોકો એવો વિચારે છે પણ નિયમિત કસરત શરીરને વધુ મજબૂત બનાવે છે
મેં મોબાઈલ પર ઓછો વાપ આપપર્યો
વાહ એ તો બહુ સરસ વાત છે એ પણ એક મોટી સારી આદત છે
અને સવારે સૂર્યોદય જવાની
હા સવારનું વાતાવરણ મનને શાંતિ આપે છે
હવે સમજાય છે કે લોકો લોકોગ કેલ
બિલકુલ સાચું પૈસા પછી પણ કમાઈ શકાય પણ ખરાબ હેલ્થ સુધારવી મુશ્કેલ બને
હું તો ટેસ્ટ કોચ પૂછું
એવું કઈ નથી બસ પોતાનો અનુભવ અથી જ આપણેે કરી શકી
હા તે તો છે ભ
હમ
પૈસા પ હેલ્પ સુધારવા મુશ્કેલ બને
હા અ આજે પપ્પાએ પણ કહ્યું કે હું પહેલા કરતા વધુ એક્ટિવ લાગુ છું
સરરેસ તો ચ જસ પણ
હા અ હવે અ સ્ટ્રેચિંગથી શરીર લવચિક બને છે અને ઈજા થવાની શક્યતા ઓછી રહે છે તું ક્યારેક મેડિટેશન પણ કરે છે
ના ના હું દસ મિન રીતે બેસું છું મંચ શાંત
કદાચ એ પણ મને ટ્રાય કરવું જોઈએ આજકાલ ધ્યાન જ લગતું નથી
ચોક્કસ તમે કરો મેન્ટલ ફિટનેસ પણ એટલી જરૂરનેસ
હા આ વાત તો તમારી એકદમ સાચી છે કે મેન્ટલ ફિટનેસ પણ એટલી જરૂરી છે જેટલી ફિઝિકલ ફિટનેસ
હા હવે લાગે છે કે ફિટ રહી આખી લાઈફ માટે જરૂર જરૂરી છે
એકદમ સાચું કહ્યું ફિટ માણસ વધુ ખુશ અને આત્મવિશ્વાસી રહે છે
વાતોથી ખરેખર ઘણો ફેરફાર
હા એ તો બહુ સારી વાત છે એકબીજાને સારી દિશામાં આગળ વધારો હોય છે આપણે ચાલો પછી આપણેે મળીને વાત કરીએ
હા હા
જય શ્રી કૃષ્ણ